બસ મજા મજા. હવે આજે એટલા તમને ફોન કર્યો. હવે અત્યારે આજે જે ઈ આઈ નું એક બહુ જ જોર પકડાયાયું છે. દુનિયામાં, અને એની લીધે આપ જોઈ શકો છો કે અમારી ઓફિસમાં પણ ઘણીવાર ચેટ જી પી ટી બા અલગ અલગ જેલા એ આઈલા જે ટૂલ્સ છે એના પર ઘણી વાર ઘણા પૂછપરછ કે કેક એવા પૂછી કરોડ બધું કરતા હોય છે, તો હું વિચાર કરતો હતો કે મારો આટલા વર્ષનો અનુભવ બને એક વાર વિચાર આવે કે આખી દુનિયા ક્યાંથી ક્યાં બદલાઈ ગઈ, તો આખું આ એ આઈ શું કરશે, તો તમારા સ્કૂલમાં તમારી સ્કૂલમાં ફિલ્ડમાં તને શું લાગે છે આ અસર કેવી થશે.
અ બહુ સારો મુદ્દો ઉઠાવ્યો છે, અ સાચી વાત કહેવા જાઉું તો એ આઈ ટીચરને રિપ્લેસ કરી શકે એવું મને લાગતું નથી, કારણ કે એ એ છે ને એકદમ પ્રોમ્પ્ટ વર્ક છે, પહેલેથી જે એ આઈ કોને કવર કરી શકે, કે ક્લેરિકલ વર્ક છે તો ક્લેરિકલ વર્કમાં ખબર છે કે ભાઈ આ પ્લસ આ થશે તો એનો આન્સર આ આવવો જોઈએ, જયારે ટીચિંગ ફિલ્ડમાં શું છે, કે તમારે ટોપિક પર એક્સપ્લેનેશન આપવાનું હોય, તો એ એ આઈ ત તમે જેટલું એને શીખવાડ્યું હશે, એ કરી શકશે પણ એથી વિશેષ કે કોઈ સ્ટુડન્ટ અચાનકથી સવાલ પૂછે કે જો એ એઆઈના ટોપિક એના ટોપિકને રિલેવન્ટ નહી હોય તો એઆઈ જવાબ નહી આપી શકે, જ્યારે ટીચર જો સામે ઉઊભું હોય ને શિક્ષક જો હોય તો એ કોઈ પણ પ્રશ્નનો જવાબ આપે એટલે મને લાગતું નથી કે શિક્ષક શિક્ષણ ફિલ્િલ્ડમાં એ રિપ્લેસમેન્ટ લાવી શકે શિક્ષકોની હા એક વસ્તુ છે, એઆઈને આપણે એ આ ઇઝ અ હેલ્પિંગ હેન્ડ નોટ અ રિપ્લેસમેન્ટ એ વસ્તુ યાદ રાખવી જોઈએ, આપણે કે એ હેલ્પિંગ હેન્ડમાં ટીચર્સને ખૂબ મદદ કરે છે, જેવી રીતના પ્રેઝન્ટેશન બનાવવું હોય કે કોઈ માહિતી આપવી હોય પણ હજુ પણ લોકોને એઆઈ નો યુઝ ગૂગલ ની જેમ જ કરતા આવડે છે, હું એવું માનું છું, જેમ પહેલા ગૂગલ નવું નવું આવ્યું ત્યારે જેમ સર્ચ એન્જિન વાપરીએ છે, ને એવી રીતના લોકો એઆઈને વાપરી નાખે છે, એટલે શું થાય છે કે એઆઈને તમે ગૂગલ ની જેમ તમે સવાલ પૂછો ને એટલે તમારી સર્ચ હિસ્ટ્રી બગડી જાય છે, એટલે પછી એ તમને એ તમને એજ રીતના ઓળખવા માંડે કે ભાઈ આ વધારો કે હું મારા ફિલ્ડ રિલેટેડ પ્રશ્ન પૂછતી હોઉં તો એજ મોડમાં જવાબ આપશે બધા જ પ્રશ્નનો પછી એટલે હું નથી માનતી કે એઆઈ રિપ્લેસમેન્ટ તરીકે ટીચિંગ ફિલ્ડમાં આવે એ હેલ્પિંગ હ ચોક્કસ છે, એકસો ને દસ જતા એનાથી ઘણો ફાયદો થયો છે, ને જે ટીચરોને કમ્પ્યુટર ચાલુ પણ કરતા નહોતું, આવડતું એ લોકો ચેટ જીપીટીને વાપરીને નવા નવા ટેબલ્સ બનાવવા કે લેસન પ્લાન બનાવવા એ બધું શીખી રહ્યા છે, એટલે અમારી ફિલ્ડ માટે એક ખૂબ મહત્વનું અંગ જેવું થઈ ગયું છે, ને હવે તો હું જયારે કમ્પ્યુટર શીખી હતી, ત્યારે તો હું ઇન્ટરનેટ અમારા ચાર પીસી માંથી એક જ પીસી પર હતું ને મારા લેબમાં હવે છવ્વીસ કમ્પ્યુટર છે, તો છવ્વીસે છવ્વીસ કમ્પ્યુટરમાં લેન્ડ કેબલ છે, પ્લસ પ્રોજેક્ટરમાં પણ કેબલ છે, આ ઇન્ટરનેટ ઇન્ટરનેટ અ છે તો એ એટલો બધો ચેન્જ આવી ગયો છે, અત્યારે એટલે ઇન્ટરનેટ એક કેહેવાય ને કે એક જીવાદોરે સમાન થઈ ગયું છે, શિક્ષણ જગતનુંું અને એજ રીતના એઆઈ પણ તમારી ફિલ્ડમાં પણ જરૂર તો પડતી જ હશે ને
થાય છે, અમારે કેવું થાય છે, કે જેમ કે અમારો બિઝનેસ જે ઇમ્પોર્ટનું અમે જે કરીએ છીએ હવે ઇમ્પોર્ટમાં કેવું થાય કે બહારના દેશમાંથી જે બધી વસ્તુઓ આવતી હોય તો ઘણી વાર કેવું હોય છે, કે અહીંયાના જે આપણા જે રૂલ્સ હોય અને બહારના દેશના રૂલ્સ હોય એમાં ફરક પડે એટલે આપણે અહીંયા વચોટયો માણસ રાખ્યો હોય અને આપણે વચોટ માણસ ઉપર આપ આપણે વધારે પડતો આધાર રાખવો પડે એ જે કે સાચું એ રીતે કાગળ બનાવીને આપણે કરતા હોય છે, હવે હમણાં હું આ એઆઈનો ટૂલ વાપરી રહ્યો છું, તો ઘણી વાર ઘણી ખબર આપણને એવી પડે છે, કે જેનું કારણ છે, કે ભાઈ શું શ શું કારણે આ સર્ટિફિકેટની સુકામ જરૂર છે એનું મહત્ત્વ શું છે, અને કઈ રીતે જે કસ્ટમ અધિકારી લોકો છે, અમારી ઇમ્પોર્ટ આવેટલે કસ્ટમ પરથી બહાર આવતો હોય તો કસ્ટમ અધિકારી લોકોને સુકામ આ વસ્તુની ખૂબ જરૂરત છે, ઈ આ એટલું સારું છે, કે આ જ્યારે સર્ચ કર્યું ત્યારે આપણે ખબર પડી કેટલી ખરેખર આ વસ્તુની સુૂકામ જરૂર છે, ઉદાહરણ તરીકે તમને કહું કે સમજો કે તમે કોઈપણ વસ્તુ ફોરેનમાંથી મંગાવો તો કોઈ પણણ આઈટમ આવે એમાં સર્ટિફિકેટ ઓફ ઓરિજિન આવે એને સીઓ કહેવાય હવે એ સીઓની શું ખરેખર જરૂરત છે, અને સીઓમાં પણ તમને ખ્યાલ હોય તો આપણા દેશ અને ઈ દેશ વચ્ચે એક કરાર હોય એ કરારમાં તમને એટલા પંદર ટકા કે દસ ટકા તમને રિબેટ મળે કસ્ટમ ડ્યુટીમાં એ એક બેનિફિટ મળે છે, જે આપ આપણે ઘણા જોડાને ખ્યાલ નથી હોતો એટલે આ મહત્ત્વ સીળો હોય છે, તો મને આની લીધે ઘણો ફાયદો થયો કે આપણને જાણકારી મળી અને હવેથી આપણે રેડી રહીએ પહેલેથી કે ભાઈ શું વસ્તુ ત્યાંથી મંગાવવાની શું વસ્તુ નથી આવી શું વસ્તુ રહી ગઈ છે, અને બીજું કઈ પણ હોય તો આપણે એમને પૂછીને બધી જાતની ચર્ચા કરી શકીએ છે, એટલે આ રીતનો ફાયદો ભને તો અત્યારે હું આ રીતે વાપરું છું, બાકી તો જેમ તમે કીધું એમ કે આ વસ્તુ તો આપણે શીખવી જ પડશે નહીં શીખએ તો આપણે પાછળ થઈ જશું, તમારું શું કહેવાનું છે?
હા એટલે પ્લસ માઇનસ દરેક વસ્તુના બે પાસા હોય છે, સારા પાસા અને નબળા પાસા એટલે જો હું એમ કહું છું, કે પેલા અમુક અમુક અરી અમારી ત્યાં પણ એવું થતું હતું કે રિજિટ શિક્ષકો હતા એ લોકો નાશ પાડતા હતા કે અમે લોકો આ નહીં કરીએ, અમને લોકોને આ નહીં ફાવે આમ નહીં કરીએ તેમ નહી કરીએ અમારું કામ એ નથી પણ ધીરે ધીરે ધીરે જેવું લોકડાઉન પછી સમયગાળો બદલાતો ગયો તો બધા ધીરે ધીરે ધીરે એઆઈ નો યુઝ કરીને અ બધું કરવા માંડ્યા છે, પણ હા એક વસ્તુ છે કે આજના નાના છોકરાઓને જે અ એઆઈ નો યુઝ કરતા આવડી ગયો છે, એને કારણે એમની વિચાર શક્તિ છે, એમની સ્મરણ શક્તિ છે એ ખૂબ જ અ નબળું થઈ જાય છે, નથી એ લોકોને વાંચવાની હેબિટ પણ હું એમ કહું છું, કે એટલે એવું વિચારું છું કે બને ત્યાં સુધી તમે છે, ને દસ થી બાર વર્ષના છોકરાઓ થાય ત્યાં સુધી તમે એ લોકોને અ મોબાઈલ કે એવી વસ્તુ જો ન વાપરવા દો તો વધારે સારું છે, હવે એક ઉદાહરણ કહું મને ખૂબ ગમે છે, એ વસ્તુ પણ એની પાછળ મા બાપનો અને ઘરના લોકોનો પણ ખૂબ ભોગ આપવો અ આવશ્યક થઈ જાય છે, મારી એક બેન છે યુએસમાં છે, તો એના છોકરાને એના ઘરમાં મોબાઈલ એટલે ખાલી નાના નાનીને દાદા દાદી સાથે વાત કરવાની મશીન એટલું જ ખબર છે, મોબાઈલમાં બીજું શું થાય ખબર નથી, એટલે એક રીતના એ આવી હતી ત્યારે હું એને બે દિવસ મળવા ગઈ ત્યારે મેં જોયું પણ એ આદત પાડવા માટે એટલો બધો ઘરના એ ભોગ આપવો પડે કે તમે છોકરું હોય ત્યારે ટીવી ઓછું ચલાવો કે અમુક ન્યૂઝ સિવાય બીજું કશું ના જુવો પછી મોબાઈલમાં ગેમ ના રમો એ એટલે કહેવત છેને ચેરિટી બિગીન્સ ફ્રોમ ધ હોમ એ આપણે જ પહેલા સેકફાઈસ કરતા શીખવું પડે તો જ આપણે બાળકને સમજાવી શકીએ એટલે અત્યાર સુધી તો એક મારા ભાઈની છોકરી છે એ આઠ વર્ષની થઈ ગઈ એને હજુ ખબર નથી કે ઇન્ટરનેટ શું છે એટલે એ એક મને એક સબળું પાછું લાગે છે કે એ એટલી બધી સારી સારી બુક્સ વાંચે છે ઘરે બેસીને લેગોના પઝલ સોલ્વ કરે છે ફિઝિકલ ગેમ રમે છે એના ફ્રી ટાઈમમાં ને એટલે એટલે અત્યારે પછી પછી એક વાર એમ પણ થાય કે અચાનકથી જો એ લોકો એઆઈની દુનિયામાં જશે તો એ લોકો પર એ હાવી ના થઈ જાય પણ ત્યાં સુધીમાં એ લોકોએ એટલું સરસ મજાનું બુકમાંથી નોલેજ લઈ લીધું હશે ને કે એ જે વાંચેલું હોય છે ને એ તમારા મગજમાં છપાઈ જાય છે એટલે એ છે ને આખા વર્ષ દરમિયાન જેમ અત્યારે તમે જોશો કે આપણે જે બા બાળપણમાં જે ભણ્યા છે સ્પેશયલી પ્રાઈમરીમાં આપણે એથ નાથ ટેન્થનું કે ઇલેવન ટ્વેલ્થનુંું આપણે ભણેલું ભૂલી જશું પણ જે પ્રાઇમરીનું શીખેલું હશે ને પ્રાઇમરીની કવિતાઓ એ આપણા મગજમાં હંમેશા માટે રહી જાય છે કારણ કે સાવ નાનું બાળક હોય ને ત્યારે એનું માઈન્ડ એકદમ બ્લેન્ક હોય ને એમાં તો જે ભરો ને એ હંમેશા માટે રહી જાય એટલે કદાચ એ આદત મને સારી લાગે છે અનેરે એ તો પણ આવતા પાંચ સાત વર્ષમાં ખબર પડશે ને અહીં એ જ રીતને મારી બીજી કલિક ટીચર છે એ લોકોના છોકરાઓ જે છે તો એ લોકો ઘરે જાય એટલે કોઈ વાર સાથે પણ અમારી સાથે પણ હોય ને તો રડે ને એટલે મોબાઈલમાં કઈક નાના છોકરાઓ જ છે યુટ્યુબ કીટસ આવે છે એ ખોલીને આપી દે તો ચૂપ થઈ જાય છે તો હવે એ લોકો માટે એ વાંચન શક્તિ કે એવું કઈ હોતું જ નથી શું તમે તમારી આજુ બાજુ આવું કશું જોયું છે
હા સાચી વાત છે આ તમારી અમારી આજુબાજુમાં પણ ભલે અહં ના તમે જે વાત કરી તમારે બેન ન જે ત ઉદાહરણ આપ્યું એવું તો અહિયાં બહ ઓછું જોવા મળે છે પણ ખરેખર વાત સાચી છે કે મા બાપ લોકો હવે આ અલગ અલગ જે સોશિયલ મીડિયા ઉપર પણ ઘણી વાર આપે છે સાવચેતી રાખો આ રાખો કેટલી વાર કેટલો મોબાઈલ યુઝ કરો એની લીધે આંખને અસર થાય પ્લસ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમે જેમ કીધું એમ કે દિમાગમાં પણ જે દિમાગમાં જેટલું જે પહેલું જે દિમાગ પહેલાથી ગ્રેપ્સ કરી શકે અને સારું કામ કરી શકે આમાં જેલી શું થાય કે દિમાાગ ચલાવવાનું આવતું જ નથી બધું કોમ્પ્યુટર કરી આપે એ જો લા થાય લાલ પડવા તો બહુ સારું કેહેવાય તો શું તો દિભાગ વધારે ચાલે અને દિભાગ જો વધારે ચાલશે અને દિવાાગ એ રીતના પ્રશ્ન પૂછશે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમને એ રીતે સારો તમને જવાબ આપશે જે તમે આગળ પણ વાત આપણે કરી તો ખૂબ મજા આવી તમારી સાથે વાત કરી લે ફરી આપણે બીજા ટોપિક ઉપર આપણે વાત કરશું
હા ચોક્કસ ચોક્કસ કેમ નહી ફરી ચોક્કસ આપણે વાત કરશું અને સરસ મજાના ટોપિક પર વાત થઈ અ તો હવે પાછા આવા જ કંક નોલેજેબલ એવો સરસ ટોપિક લેશું ને કે જેથી આપણું નોલેજ વધે અને આપણે એકબીજાને શેર કરી શકે તમે તમારા ફિલ્ડ ન નોલેજ શેર કરી શકો ને હું મારા ફિલ્ડ નું
ઓકે આભાર